હા સંંભળાય.
હા સંભળાય છે કેમ છો તમે.
કેમ છો.
હું પણ મજામાં છું તો આજે આપડો કયો ટોપિક છે.
ભારતીય અર્થતંત્ર જેમાં તમે મને થોડી માહિતી આપો.
ઓકે ભારતીય અર્થતંત્ર. મે બે મે બે બે હજાર છવ્વીસની રોજની સ્થિતિ મુજબ ભારતીય અર્થતંત્ર ના મુખ્ય આંકડા આર્થિક આંકડા અને તાજેતરના પ્રવાહો નીચે મુજબ છે ભારતીય અર્થતંત્ર. દ્વારા ભારતીય અર્થતંત્રની નાણાકીય વર્ષ ત્રણ એક ચાર બે હજાર પચીસ થી શરૂ થાય છે અને જે સોરી એક ચાર બે હાજાર પચીસ થી શરૂ થાય છે અને તે એક એકત્રીસ. ત્રણ બે હાજાર છવ્વીસ ના રોજ પૂરું થાય છે ભારતીય અર્થતંત્રમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર સાત પોઈન્ટ. ચાર ટકા રહેવાનો અંદાજ છે. આગામી વર્ષ બે હજાર છવ્વીસ અને આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ એ વૃદ્ધિનો અંદાજે અંદાજ વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કર્યો હતો. હવે વાત કરીએ તો મોંઘવારીની મોંઘવારી બે હજાર માર્ચ બે હજાર છવ્વીસ માં રીટેલ ફુગાવો ત્રણ પોઈન્ટ ચાર ટકા નોંધાયો હતો. ખાદ્ય ચીઝો ચીજોની મોંઘવારી ઘટીને ત્રણ પોઈન્ટ પન નેવ્યાસી ટકા થઈ છે, જે ગ્રાહક ગ્રાહકો માટે રાહતરૂપ બની છે. તે જ રીતે ઘણા બધા એવા કારણો દ્વારા ભારતીય અર્થતંત્રમાં ફુગાવો અને મંદીના લક્ષણો જોવા મળે છે. તો શું તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો?
હા હું માહિતી આપું. ભારતીય અર્થતંત્ર વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા અર્થતંત્રમાંનું એક છે. ભારત કૃષિ આધારિત દેશ તરીકે ઓળખાતો હતો. પરંતુ, છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને કારણે અર્થતંત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે ભારત એક મિશ્ર અર્થતંત્ર ધરાવે છે, જેમાં સરકારી થતા ખાનગી ક્ષેત્ર બંનેનો મહત્વનો હિશો છે. કૃષિ ઉદ્યોગ અને જે સેવા આ ત્રણેય ક્ષેત્રો ભારતના અર્થતંત્રના મુખ્ય આધાર સ્તંભો છે. કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રનો પરંપરા આધાર છે. ભારતની મોટી વસ્તી આજે કૃષિ પર આધારિત છે. ચોખા, ઘઉં, કપાસ શેરડી, મગફળી જેવી પાકો ભારતના મુખ્ય કૃષિ ઉત્પાદન છે. ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. નાના માધ્યમ અને મોટા ઉદ્યોગો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સેવા ક્ષેત્ર ભારતના અર્થતંત્રનો સૌથી ઝડપી વિકાસ થયો છે. ક્ષેત્રમાં બેંક કિંગ, વિમા, ટેલિકોમ માહિતી પ્રાદ્યોગિકી પ્રવાસન અને શિક્ષણ જેવા વિભાગોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં ભારત વિશ્વમાં આગળનું સ્થાન ધરાવે છે. બેંગ્લોર, હૈદરાબાદ અને પુના જેવા શહેરો આઈટી હબ તરીકે જાણીતા છે. તેમ છતાં ભારતીય અર્થતંત્ર સામે કેટલાક પડકારો પણ છે. ગરીબી બેરોજગારી, આવકમાં અસમાનતા, મોંઘવારી અને ગ્રામીણ શહેરી અંતર જેવા મુદ્દાઓ હજ પણ ગંભીર છે. સર કારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ, રોજગાર યોજનાઓ અને શિક્ષણ સ્વાસ્થ્ય ક્ષેત્ર ત્રમાં સુધારા દ્વારા આસ ખુશીયા દૂર કરી. હવે તમે મને થોડી માહી
હા હું તમે તમે જે માહિ તી આપી જેના દ્વારા મને ઘણી બધી માહિતી મળી છે. અને મને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે. હવે હું તમને ભારતીય અર્થતંત્ર પાછળના પરિબળો કેવી રીતે કાર્ય કરે છે એના વિશે થોડી ઘણી માહિતી તી આપું. સૌથી મોટું કારણ ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્ર સ્ટ્રકચર છે આજે ભારત ના અંતરિયાળ ગામડાઓમાં બેઠેલા ખેડૂતો પણ તેના પાકના પૈસા સીધા બેંક ખાતામાં મેળવે છે. છે. અને ડિજિટલ માધ્યમથી વ્યવહાર કરે છે. જેણે ભ્રષ્ટાચાર ઘટાડવામાં અને પારદર્શિતા વધારવામાં થોડી ભૂમિકા ભજવી છે. તેથી સાથે સા તેની સાથે સાથે સરકાર દ્વારા ઇન ફ સ્ટ્રકચર પાછળ કરવામાં આવતા જંગી ખર્ચ જેમ કે નવા હવાઈ નવા હાઈવે મલ્ટી મોટલ પાર્ટસ, અને સ્માર્ટ સિટીઝ વેપાર કરવાની રીતને બદલી રહ્યા. છે. મે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ધાર નિર્ભર ભારત જેવા અભિયાનોને વિદેશી કંપનીઓ અને ભારતમાં ફેક્ટરીઓ નાખવા માટે મજબૂર કર્યા છે. જેને કારણે લાખો રોજગારીની તકો ઊભી થઈ રહી છે. અને ભારતના નિકાસના ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યું છે જોકે આ લાંબી મજલ કાપવામાં કેટલાક પડકારો હજુ પણ ઊભા છે દેશની એક મોટી વસ્તી હજુ પણ તેની ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો ઉપયોગ વધારવો એ અત્યંત આવશ્યક છે. તેથી ખેડૂતોને આવક બમણી થઈ શકે. વધતી જતી મોંઘવારી અને સામાન્ય માણસોની ખરીદ શક્તિ વચ્ચે સંતુલન જાળવવું એ પણ એક જટિલ વિષય છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ રો વધુ રો કણ કરીને માનવ સંસાધન તૈયાર કરવું પડશે. જેથી ભવિષ્યની ટેકનોલોજીકલ જરૂરિયાતોને દેશના યુવાનો સુધી પહોંચી વળે છે. રા સામાજિક સ્તરે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઘટાડવી એ એ પણ ટકાઉ વિકાસ માટે જરૂરી છે. આમ છતાં એક ચોક્કસ વાત એ છે કે, આજે પણ ડી ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે યુવા શક્તિ યુવા વસ્તીની જે તાકાત છે તે વિશ્વના અન્ય કોઈ દેશ પાસે નથી. જો આ યુવા શક્તિને યોગ્ય દિશા, કૌશલ્ય અને તક મળે તો દેશને પાંચ ડ્રિલિયન કે દસ ડ્રિલિયન ડોલરની ઈકામોની બનતા રોકી શકે છે. ભારત આજે પણ પોતાના માટે જ નહીં પણ સમગ્ર વિશ્વના આર્થિક એન્જિન તરીકે કામ કરી રહ્યું છે અને આવનારા પચીસ વર્ષના વિકસિત ભારત વિકસિત ભારતનું સપનું સાકાર થ થતું દેખાઈ રહ્યું છે શું તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો?
હા ચોક્કસ તમને જણાવુ તો ભારતીય અર્થતંત્ર વિશે થોડું વધુ વિસ્તૃત રીતે સમજાવીએ તો ભારતીય અર્થતંત્રના મુખ્ય બાર પ્રકાર છે. જેમાં પહેલો પરિ જઈ કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર, સેવા સેત્ર, નાણાકીય વ્યવસ્ ત આ થીક સુધારાઓ ડિજિટલ વિકાસ સ્ટાર્ટઅપ અને ઉ ઉદ્યોગસાહિકતા, ઇન્ફ ઇન્ફ્રાટક્ચર, પડકારો, તકોને નિષ્કર્ષ હવે પરિચય ની વાત કરીએ ત તો ભારત વિશ્વનું ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. કૃષિ આધારિત દેશમાંથી હવે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં પણ આગળ વધ્યું છે. કૃષિ ક્ષેત્ર ભારતની મોટી વસ્તી ખેતી પર આધારિત છે. ચખા ઘઉં કપાસ મુખ્ય પાક છે. વરસાદ પર નિર્ભરતા એક પડકાર છે. ઉદ્યોગ ક્ષેત્ર ટેક્સટાાઈલ ઓટોમોબાઈલ ફાર્મા જેવા ઉદ્યોગ વિકાસમાં મદદ કરે છે. મેક ઇન ઇન્ડિયાથી ઉત્પાદન વધ્યું છે. સેવા ક્ષેત્ર આઈટી બેન્ક કિન ટેલિકોમ ટુરિઝમ મુખ્ય ક્ષેત્રો છે. આ ક્ષેત્ર જીડીપીમાં સૌથી મોટો ફાળો આપે છે. નાણાકીય વ્યવસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની નાણાકીય નીતિઓ નિયંત્રિત કરે છે. બીએસસી સેન્સેક્ અને નિફ્ટી ફિફ્ટી અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. આર્થિક સુધારાઓ ઓગણીસોને એકાણું પછી એલપીજી નો ઘણો વિકાસ થયો છે. ડિજિટલ વિકાસ ડિજિટલ ઇન્ડિયાને યુપીઆઈથી ઓનલાઈન વ્યવહાર સરળ બન્યો છે. જેથી આપણે ટૂંક જ સમયમાં આપણે પૈસાની વ્યવહાર કરી શકીએ છીએ. સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સહાયતા સ્ટાર્ટઅપ ઇન્ડિયા યુવાઓને નવા વ્યવસાય માટે પ્રોત્સાહન આપે છે. ઇન્ફ્રાસ્ટ્રકચર રસ્તા, મેટ્રો, એરપોર્ટ અને સ્માર્ટ સિટીના વિકાસથી અર્થતંત્ર મજબૂત અને બને છે. પડકારો ગરીબી બેરોજગારી મોંઘવારી અને આવકમાં અસમાનતા હજુ સમસ્યા છે તકો યુવા વસ્તી ટેક્સ ટેલોજી અને વૈશ્વિક બજાર ભારત માટે મોટા અવસર છે. પર્યાવરણ અને ટકાઉ વિકાસ પણ આજના સમય માટે મહત્વપૂર્ણ વિષય છે. ભારત સોલાર અને પવન ઉર્જા જેવા નવનીકરણ ઉર્જા સ્ત્રોતો ન ઉપયોગ વધારી રહ્યું છે. જેથી આપણને ઘણો લાભ મળી રહ્યો છે. હવે તમે મને માહિતી આપી શકો.
હવે હું તમે જે માહિતી આપી જેના દ્વારા મને ઘણું બધું જાણવા મળ્યું. તેમાં તમે મને જે ભવિષ્યના પડકારો અને જે માનવ શક્તિને આગળ વધારવાની વાત કરી છે એ આપણા દેશ માટે ખુબ જ જરૂરી અને અગત્યની છે. જેના દ્વારા મને ઘણું બ ધું જાણવા મળ્યું છે. હવે હું તમને અંતમાં બસ એટલું જ કહેવા માંગુ છું કે જો આ બધું હોવા છતાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી કે બેન્કિંગ ક્ષેત્રમાં મોટો ખતરો છે. ડિજિટલ સાક્ષરતા વધારવી એ હવે એક અનિવાર્ય છે. સાથે જ બેંકોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે નાના વેપારીઓ અને ખેડૂતો ઉદ્યોગપતિઓ સરળતાથી લોન મળે છે, તેમજ ટૂક નાના વેપારીઓને પણ મળે. ટૂંકમાં ભારતનું નાણાકીય માળખું હવે એટલું મજબૂત છે કે તે કોઈ પણ વૈશ્વયિક આર્થિક આંચકાને સહન કરી શકે છે. આપણી બેંકો અને શેર બજાર હવે માત્ર ભારતમાં ભારતમાં નહીં પણ એશિયાના એન્જિન તરીકે ઉભી ઉ ઉભરી રહ્યા છીએ, તો હવે હું તમને બસ આટલું જ કહેવા માંગુ છું કે તમે જે માહિતી તેના દ્વારા મને ઘણું બધું શીખવા મળ્યું તો તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ ઘણો આભાર કે તમે જે આટલી બધી માહિતી આપી તેમાંથી મને પણ ઘણું જાણવાનું મળ્યું. તો હવે આપડે આવતા વખતે બીજા કયા ટોપિક પર વાત કરી શકીએ?
એ હું તમને પછીથી જણાવીશ.
ઓકે થેન્ક યુ.